હમ
મજામાં તમે કેમ છો?
બધા મજામાં
તો આજે આપડે પર્યાવરણ અને પ્રદુષણ વિશે વાત કરવી જોઈએ એવું મને લાગે.
હા હા
તો તમને ખબર જ હશે કે આજે. આપડો ભારત દેશ ક ને કે ખુબ જ મોટો છે ને એમાં ફળો પણ છે બધા નેતાઓ ક ને કે વિકાસશીલ દેશ બની રહ્યો છે પરંતુ સાથે સાથે જોવા જઈએ તો હવાનું પ્રદુષણ અને પર્યાવરણ પ્રદૂષણ ખુબ જ વધી ગયું છે. એવું મારું તો માનવું છે કે એ આપણે આપડા લ થાઈ રહ્યું છે એવું લાગે છે અને આજે પ્રદૂષણ એટલું બધું વધી ગયો છે જે હું કઈ અું જ નથી અને આજે કેવું કે મોટી મોટી કંપનીઓ મોટા મોટા કારખાનાઓ અને મોટી મોટી બિલ્ડિંગો બની રહી. જેને કારણે કેવું કે મોટી મોટી કંપનીઓ પોતાના ઝેરીલા ગેસ છોડતા હોય છે અથવા ઝેરીલ પાણી છોડતો હોય. છે જેના કારણે તે આપણા માનવ જીવન પર ઘણી અસર કરું છે અને તેથી આપણું પર્યાવરણ પણ નુકસાન થાય છે પર્યાવરણને અને આજે તમને જોવા જઈએ તો શું જોવા મળતી નથી કારણ કે આ મોટી મોટી ફેક્ટરી ગેસ છોડે છે ને જેથી બધું પ્રદૂષન તો મારે તો એજ માનવું છે કે સરકારે ઘણા બધા નિયમો લાવવો જોઈએ કે આટલા આટલાથી વધારે જો ગેસ ઝેરીલો હશે તો વાયુ માં મુક્ત કરવા દેવામાં નહી આવે. અને એ કંપની બંધ કરી દેવામાં આવે એવું મારુ તો માનવું છે અને આજે મોટા મોટા કારખાનાઓને પણ એ ગંદું પાણી ને એવું છોડવા ના પાડી દેવામાં આવવા જોઈએ જેના કારણે કોઈ પ્રદુષણ ન થાય આપડુ પ્રદુષણ અટકે આગળ જતા આપડું પર્યાવરણ શુદ્ધ થાય એવું મારું માનવું છે તો પર્યાવરણ અને પ્રદુષણ વિશે તમારુ શું માનવું છે કે પ્રદુષણ કોના લીધે ફેલાઈ રહ્યું છે અને પર્યાવરણ માટે આપડે શું કરવું જોઈએ તમને શું લાગે છે
તમારે વાત ખુબ જ સાચી છે અવે પર્યાવરણ માટે ઝાળવા રોપ છે અને અમારા પાસે ઝાડવા ખુબ જ સે અને અમે પર્યાવરણ ને બચાવીએ છીએ અમે પર્યાવરિત પ્રેમી છે. અને અમે ભારત દેશ માટે ખુબ જ કર્યું છે એવું મને ગર્વ મહેસૂસ થાય છે કે કે અમારે ઝાડવા રોઈપા છે અને અમે ઓક્સિજન બધાને પ્રોવાઈડ કરી આજુબાજુ તળાવ પર ને એવા ઝાડવા રોપ્યા. એટલે અમે દેશ પ્રેમી છે અમે વનસ્પતિ પ્રેમી છે. અમે શહેર શહેર વિસ્તારમાં પણ રહીએ છીએ. અને અમે દેશ પ્રેમી છીએ અને અમારા ગામડામાં અમે પેલું પણ રોપી રહ્યા છે. ઝાડવા પણ રોપેલા છે અને જેના લીધે અમે બધા માટે લોયલ છે. અને લોયલ્ટી નો એક સુંદર ઉદાહરણ આ કહેવાય તો એ અમે પ્રકૃતિ પ્રેમી છે જે કે જે ખુબ જ જરૂરી છે કે એ લોયલ્ટી માટે એક ખૂબ જ સુંદર ઉદાહરણ તમારે શું કેવું કે એ ખુબ જ સુંદર ઉદાહરણ છે કે નહીં.
હા બિલકુલ સાચી વાત છે. એ તમારા માટે ખુબ જ સારી વાત કહેવાય કે તમે વૃક્ષો વાવો છો. આમ તેમ પરંતુ મને તો મોટા ભાગે એવું લાગે છે કે સરકારની કારણ કે જો આજે જે મોટા મોટા પાસ થઈ રહ્યા છે. જેમ કે મોટી મોટી બિલ્ડીંગો મોટા મોટા કારખાના મોટી મોટી કપની બની રહી છે જે અમુક પાસુ કેવુ ઈલીગલ હોય છે. મતલબ તે કરવા દેવામાં સરકારની અનુમતિ હોતી નથી. પરંતુ અમુક સરકાર ના નેતાઓ ફૂટી જાય છે અને પૈસા કાઢી જાય છે. જેના કારણે પરમિશન ન હોય તો પણ ત્યા ઇલલીગલ રીતે પરમિશન આપીને પણ એ લોકો પૈસા ખાઈને પણ એ લોકો બનાવે છે જેના કારણે શું કે આપડું કેવાય ને ઘણું બધું ઝાડવા કપાઈ જાય છે. મોટી મોટી કંપનીઓ વધુ પ્રદુષણ કરે છે. એના કારણે આજે આપણું માનવ જીવન ખુબ જ ખતરામાં જ છે એવું મને તો લાગે છે. અને આજે જોવા જઈએ ને તો પ્રદુષણ ના લીધે કે આજે હું પોતે અમદાવાદમાં રહું છું તો આજે તમને ખબર જ હશે તો હમણાં તો આપણું ચોમાસું ચાલતું છે પરંતુ ચોમાસામાં પણ એટલી હદપાર અહિયાં ગરમી હોય છે. કે અમે આખો દિવસ એસી ચાલુ કરીને બેસીએ છીએ અમે તો એસી જો બંધ કરી દેએ તો એટલી ગરમી લાગે કે તમે બેઠા બેઠા આખા પસીનાથી નાહી પડો એટલી ગરમી લાગે અમે આખો દિવસ એસી ચલાવી ત્યારે જઈને અમને ઠંડક મળે અને રાહત મળે. તો આ બધું થવાનું કારણ શું છે કે આ બધું પણ શેના કારણે થાય છે. મને તો એક જ વસ્તુ લાગે છે કે આજે મોટી મોટી કંપનીઓ અને બિલ્ડીિંગોને એવું બધું બની રહ્યું છે. એના લીધે પ્રદુષણ થાય છે અને પ્રદુષણ ના લીધે આપડું તાપમાન ઊંચું જાય છે તાપમાન ઊંચું જોવાથી શું થાય તાપમાન વધારે ઊંચું જાય. એટલે ગરમીનું પ્રમાણ તો આપોઆપ વધવાનું જ છે. તો તાપમાન કંટ્રોલ લાવવા માટે આપણે કેવું કે વરસાદ લાવવા માટે વરસાદ લાવવો જોઈએ. વરસાદ લાવવા માટે આપડે તેના માટે પેલા તો વૃક્ષાવાવવા. તો આપડે વૃક્ષો વાવશું તો વરસાદ આવશે અને તો ઠંડક થશે આજે લગભગ ચાર વાગે વરસાદ આવ્યો હતો તો પણ હમણાં એટલી બધી ગરમી છે. એટલી બધી ગરમી છે કે સમજાતું જ નોતું એસી વગર તો રહી નહી શકાત તો મને તો એવું લાગે છે કે જે આપણે કરી રહ્યા છીએ માનવ પ્રવૃતિ જ બધા કરી રહ્યા છે જેના કારણે આપણું ઘણું નુકસાન થાય છે. તો તમારું શું માનવું છે.
પણ તમારી વાત ખુબ જ સાચી છે. કે પ્રકૃતિ હોવો જોઈએ અને હું તો ખુબ જ પ્રકૃતિ પ્રેમો છે. કે મને વધારે વધારે પ્રકૃતિ ગમે છે અને મને પહાડોમાં રહેવાનું ગમે છે. અને અને તેના કારણે મન તો ખુબજ ગમે છે કે હું જલ્દી થી જલ્દી પૈસા કમાવાને આ પહાડ માં ને એવ અ ઘેર ને વસાય લમ અને સોરો દ એપણ હણાં હોટસ એ ત્યાં લે લીધી છે એટલે મને યુટ્યુબ પર બન અને હું જીવૈજ્ઞાન માં ખુબ જ માનું છું કે તે તે પ્રદુષણ ઓછું કરે પેટ્રોલ વાળી હોય તો બી ઓછી કરે એટલે તે લેવાનો શોખ છે. એટલે હું તે કરા એટલે પ્રકૃતિ સાથે થોડુંક પ્રેમ છે. અને પ્રકૃતિ એ ખૂબ જ જરૂરી છે. કે આજકાલના લોકો એસી ને એવું વધારે વા વાપરે પણ તેના કરતા એક એક દસ એક સોળ લાવીને રોપો તો તેમને ખબર પડશે લીમડાનો કે લીમડા ન એક હોનન બનાવો એક આખું હમ એરિયા જે લીમડાનો હો જોઈએ તો તમને ખબર પડશે અમારે એક રોડ છે. તે એમને ખબર પડી કે તે સાઈડો કેટલો કેટલો કેટલો સારો લાગે ત્યાંથી ગુજરે તો એવું લાગે કે તે આપ અમે અમ રા ગામમાં ગામમાં નહી ર એટલે તે જળ જળવા જેમ કે તમે બી આવેલા શકે વાવ ફાટક રસ્તો એને ત્યાં ત્યાંથી ગુજરવાનું એટલે બહુ સારો લાગે કે આપડે ગમે ત્યા સ્વર્ગમાં આવી એવું જ લાગે. કે કોઈ પણ પ્રકારની એસી પણ ફીગી લાગે કોઈ પણ પ્રકારનું આપણને અ પેલું પણ ભીગું લાગે અને જેના કારણે ખુબ જ સારું હોય છે અને તે તે
હાલો બિલકુલ સાચી વાત છે તમારી આજે કે ઘણા બધા કંપનીઓ બ પાણી છોડી રહી છે તો આજે બધા ને તકલીફ પડી રહી છે. પાણી છેછક માછલી પણ છે. તે લોકો ઘણી વાર તો મારી પણ જાય છે અને ખરી વાર આ તળાવની માછલીઓ બધી મરીને ઉપર તણાઈ ગઈ એવું પણ. છે તો એવું આપણા લીધે થાય છે એવું મને તો લાગે છે અને. બીજી વાત કે જો તે પાણી લાગી અથવા. તડાવમાં છલમાં આવે છે તો. પાણી લોકોનું પાણી ન માનવી પી કપડા ધોવામાં. અથવા વાહન ધોવામાં ક રીતે કરતા હોય છે તો. આપણે એ પાણી નો જો ઉપયોગ કરીએ. તો કેવા ને કે. ઘણું બધું નુકસાન થઈ શકે છે મતલબ આજે તો ઘણા બધા રોગો પણ થઈ રહ્યા છે તેના લીધે. આપડે થોડું સાચીને રહેવું જોઈએ. અને પ્રદુષણ થી આપડે અટકવું જોઈએ એવું મારું તો માનવું છે તમારું શું માનવું છે.
હા તમારી વાત સાચી છે કે આપને ઘણા પ્રકારના. હ વાવા જોએ વૃક્ષોથી માંડીને આપણે કચરો ઓછો ફેલાવ જોઈએ. વનસ્પતિ પ્રેમી રહેવું છે હર ઘર. અ જેમ ઝાડવા કાપે તેમ ઝાડવા રોપવા જોઈએ. કે આજકાલની જનરેશન ખુબ જ વધી ગઈ અને ભારતમાં. તમે કીધું ફેક્ટરી વિસ્તાર ખુબ જ વધી ગયો છે રોજગારમાં. પણ ખુબ જ વધારો થવા માંડયો પણ તેની સાથે સાથે. પ્રકૃતિ લુપ્ત થવા માંડી ખેતીવાડી લુપ્ત થવા માંડી અને. ત્યાં હવે વ્યવસાય નો જમાનો આવી ગયો છે કે. તે ભારત એવું આગળ વધી ગયું છે અને જેના લીધે હા ભારત ખુબ જ આગળ છે. બાડ તે ખ. થર્ડ ઇકોનોમી છે અને ત્યાં એ. તો રેવા ફેક્ટરી ન પ્રમાણ તો વધવાનું જ છે અને તે ખુબ જ જરૂરી છે. કે આપણે પણ પ્રકૃતિ પ્રેમી હોવું જોઈએ.
બલ તો સચી. વચ્ચે તો એવા સમાચારબર એ સમાચાર હતા. કે આપણું ગુજરાત નું સૌથી મોટું જંગલ જો જોવા જઈ. પપડું ડાંગ છે તો એ ડાંગ માં કેવું કે ડેમ બનાવવાના હતા. તોર થી બીજો ડુંગર જોડાવાના હતા. તમને ખબર હશે તો ડાંગમાં જ આપડું એવું. એટલા બધા વૃક્ષો છે જે આખું કેહેવાય ને કે આખું ગુજરાતને. વરસાદ લાવવામાં ખુબજ ઉપયોગી છે. તો એ વૃક્ષો કાપીને તે સરકારે ડેમ પાસ કરી. એવો પ્રોજેક્ટ હતો. એ પાસ કર્યો હતો ત્યાં બનાવવા મતલબ. સરકારે મંજૂરી પણ આપી છે કામ પણ ચાલુ છે. તો ઘણા બધા આદિવાસીઓ તેનો વિરોધ કર્યો અને. ડેમ બનાવી દેવામાં ન આવી હતી. અને તેને ચોખ્ખી ના પાડી દ કે જો તમે કરશો તો અમે તમને. હા વૃક્ષ નહીં કપાવવા દેશુ એવી રીતે અટકાવ્યું હતું આદિવાસી લોકોએ. તો આજે આદિવાસી ના લીધે આપણું ડાંગ જંગલ બચેલું છે બાકી જો. ઈ લોકો જો વૃક્ષ કાપવા દે કે તો આજે મોટો ડેમ બની ગયો હતો આજે ઘણા ખરા ગામો. ખાલી થઇ જાત અને. કેલા ઘણા ઘણા વૃક્ષો પણ કપાય છે તો મારે તેજ માનવું છે કે. એ લોકોનોો ખૂબ ખૂબ આપડે આભાર માનવો જોઈએ. તો આ તો આ રીતે આપણે નવા નવા પર આગળ પણ વાત કરીશું હલો